હા! જય શ્રી કૃષ્ણ. મજામાં. તમે કેમ છો?
હા ભાઈ બસ મજામાં. અને જક તમારા વિશે પ્રદુષણ અને તાપમાન પર વાતચીત કર. તમ કોલ તમને ખબર જ છે કે. કેવું વાતાવરણ ચાલી રહ્યું છે. તો તમે કઈ જણાવો, તમારા બાજુ કેવો હાલચાલ છે?
હા! અત્યારે તો હાલના વર્તમાન સમયમાં તો પ્રદુષણ ખુબ વધી ગયું છે. અને બધી મોટી મોટી કેમિકલ વાળી કંપનીઓ અને બધું વધારે સ્થાપિત. થયું છે. જેના કારણે પ્રદુષણ ખુબ વધતું જાય છે. અને લોકો વાહનો પણ ખૂબ ચલાવે છે. અને તેના કારણે. હવામાનમાં ગરમીનું વધારે પ્રમાણ થાય છે. જેના કારણે, પ્રોડ્યુસણ વદુ છે. અનેને પ્લાસ્ટિક નો વધારે પડતો ઉપયોગ કરવાથી પણ પ્રદુષણમાં. ખુબ વધારો થાય છે. તમારા તે વિસ્તારમાં કેવું છે. એમ પ્રદુષણ નું વાતાવરણ સારું છે, કે ખરાબ છે?
હા ભાઈ તમે કીધું તેમ કે લોકો ગંદકી બહુ કરે છે. તો અમારા બાજુ પણ. એવા જ છે. કે અમુક લોકો સુધરતા નથી મેં ઘણા બધા એવા લોકોને જાગૃત કર્યા કે આપડે પ્રદુષણ ફેલાવશું તો પછી આપણને જ આરોગ્ય બગડશે અને આપણાને જ બીમારી થશે પણ અમુક લોકો સુધર્યા રહ્યા છે અને અમુક લોકો નથી સુધર્યા પરંતુ એ લોકો પણ ધીરે ધીરે સુધરી જાશે અને તમે કીધું તેમ કે ગંદકી કરવાથી કચરો છે પ્લાસ્ટિક છે એના કારણે પ્રદુષણ થાય છે તો જ એકદમ સાચી છે અને અમારે અહીંયા શહેરમાં તો એટલી બધી કંપની આવી ગઈ છે મોટી મોટી કે જે પોતાનું ગંદુ પાણી છે પછી ગંદુ ધુમાડો છે એ વાતાવરણ માં જ ઘડી દ છે જેથી કરીને વાતાવરણ પ્રદુષિત થાય છે તો એ લોકોએ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવો અને સરકારે પણ આ લોક કડક નિયમ અપ્લાય કરો જોઈએ જેથી કરીને લોકો પોતાનું ગંદુ પાણી ન કઈ નિકાલ કરે હવામાન તાપમાનમાં નહીં છોડે તો તમાર શું કે વાનું છે આના પર
હા સાચી વાત છે કારણ કે ગરી વાર શું છે ગટરો ઉભરાઈ જાય છે એમાં કચરો ઉભરાઈ જાય છે અને પછી તે પ્રદૂષણ ઉદ્ભવ છે બીમારી અ અને ગંદુ પાણી નિકાલ ની થાય પછી વરસાદનું જે પાણી આવે છે ખુબ વરસાદ આવે ત્યારે ગટર ઉભરાઈ જાય આ બધા વાતાવરણમાં બદલાય છે અને પછી તે પ્રદુષણ થાય અને તે નાના બાળકોને એવો પાણીમાં ભીંજાય છે જેથી કરીને તેઓ બીમાર પડે છે એટલે એ સાવચેતી રાખવી જોઈએ અને એનો પર કાળજી રાખવી જોઈએ અને ઘણી વાર શું છે ખુબ જ પુષ્કળ વરસાદ પડે ત્યારે પાણીઓ ખાબોચિયામાં અને ઉભા રહી જાય છે જેના કારણે તે પાણીઓ ગંડુ ઉઠી જાય છે અને પછી તે વાતાવરણમાં અ દૂષિત અ જીવાણુઓ ફેલાવે છે અને લોકો બીમાર પડે છે અને જેથી કરી નાવું પાણીનો નિકાલ કરવો જોઈએ બરાબર ને
હા ભાઈ એ તમારી વાત એકદમ સાચી છે હમણા તો વરસાદ એટલા બધું પડી રહ્યો છે કે બધા ગટેરો છે નાણાંઓ છે એ બધા ઉભરાઈ જાય છે અને એનું ગંદુ પાણી તે વાતાવરણમાં ફેલાઈ જાય છે અને પ્રદુષણ કરે છે જેના કારણે કેટલાક મચ્છરો છે તે લોકોનો ઉદભવ થાય છે અને જીણા જીણા જંતુઓનો ઉદભવ થાય છે જેના કારણે પછી આપણાને ડેન્ગ્યુ મલેરિયા આ બધી બીમારીઓ થાય છે તો આપણે આ બધું નો ધ્યાન રાખું જે સરકારે પણ એ તળાવોને એવું બનાવી આપવું જોઈએ જેથી કરીને ગટરો ડેનેજ બધું ગંદુ પાણી એક જગ પર વ્યવસ્થિત જાય જેથી કરીને લોકોના ઘરમાં કે આમ તો મોહોલ્લામાં પાણી ભેગું ન થાય હમણાં જ મારા ઘરના બાજુમાં ગઈકાલે એટલો વરસાદ પડ્યો હતો તે બાજુની સોસાયટીમાં એટલું બધું પાણી ભ ભરાઈ ગયું કે લોકો ના ઘરમાં એવું ઘુસી ગયું તો સરકારે આ ધ્યાન રાખવું જોઈએ હજુ પણ એ લોકોના ઘરમાંથી પાણ પાણી એવું નીકળ્યું નથી જેના કારણે કેટલુંક પ્રદુષણ ફેલાય છે તમારા બાજુ વરસાદનું કેવું વાતાવરણ છે હમણાં
હા વરસાદનું વાતાવરણમાં વરસાદ ખુબ જ પુષ્કળ પડી રહ્યો છે અને પ પ્રદુષણ ની બાબતમાં ઘરેનો જે કચરો હોય છે તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ શું કો ચરો ભીનો કચરો એ બંનેને અલગ અલગ રીતે રાખવો જોઈએ ગામમાં પણ કચરાની યોગ્ય વ્યવસ્થા રાખવી જોઈએ જેથી કરીને પ્રદુષણ ન થાય કચરાનો સાવચેતી પૂર્વક એનો નાશ થાય એનો નિકાલ થાય એ મુજબની વ્યવસ્થા કરવી જોઈએ અને દરેક ગામમાં આવી વ્યવસ્થા હોવી જોઈએ તો તે કચરાનો યોગ્ય નિકાલ થાય જો કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો તે ગંદકી વધતી જ જાય છે અને તેના કારણે મોટી મોટી બીમારીઓ અને એવું પછી થતું હોય છે અને ઘણી વાર શું છે કે મચ્છરો ને એવું આવા ગંદકીને કારણે ખુબ મોટો એલોકો નો ઉત્પાદન થાય છે જેના કારણે તે પછી માણસને કરડેને એઉ થાય છે. અને તે પછી બીમારીનો મોટો મોટો રોગચાળો ફેલાય ઉઠે છે. આવું પણ મેં તો ઘણી વાર જોયું છે.
હમ્મ, ભાઈ તમારી વાત એકદમ સાચી છે અને તમને તો ખબર જ છે કે આજકાલના લોકો કેવા હોય છે કે જે લોકો દારૂ નોને એવો સેહન કરે છે તમાંકુ ગુટકા, સિગરેટ એવું બધું પી છે તો તમને ખબર જ છે કે લોકો તમબા ને એવું ખાઈને ગમે તે થૂંકી દે છે તો આપ પણ એક પ્રકારનું પ્રદુષણ જ કહેવાય છે કારણ કે ને પછી અલગ જાત નુ આમ કઈ પણ આમ કેમિકલ વાળું કલર કેવું કઈ પણ તા ફેલાઈ જાય. અને ગંદુ દેખાય છે અને તમને ખબર છે કે સિગરેટ પીવાથી જે ખરાબ ઘુમાડો બહાર નીકળે છે તે તો પાટવારમાં એટલો બધો પ્રદુષણ કરે છે કે સામને વાલા બીજા વ્યક્તિ અને પણ પછી તેના ફેફસામાં અને અસર થાય છે. અને દારૂ પીવાથી તમને ખબર જ છે કે દારૂ પીવાથી કેટલી બધી ઘણી તકલીફ થાય છે તો લોકો આ બધું ધ્યાનમાં લેવું જોઈએ અને પ્રદુષણ ઓછું કરવું જોઈએ પણ લોકો સમજતા જ નથી. કેટલું પ્રદુષણ કરે છે જેના કારણે જે આપણું જે ઉર્જા નુ વાયુ છે જે આપણે પૃથ્વીને કવર કરે તો તેમાં પણ કાણું પડી રહ્યું છે તો તે આપણા માટે આ બાબત કહેવાય છે. તો આપણેે એ બધી વસ્તુનું ધ્યાનમાં લેવું જોઈએ અને સરકારે પણ આમ એવી બધી જગા પર કામ કર્યું છે કે મતલબમાં સૂકો કચરો અને ગીલો કચરો એ બને અલગ અલગ રાખવાન નો પણ કેટલાક લોકો સુધરતા નથી કચરો કચરા પેટીમાં નથી લાગતા અને ગમે ત્યાં જ ફલાઈ દે છે. તો પછી તેમાં સરકારની પણ ભૂલ ન ગણાય તમારું શું કહેવાનું છે આ બાબતમાં?
હા સાચી વાત છે. વ્યક્તિઓ એ તેમાં ધ્યાન રાખવું જોઈએ. કારણ કે તે જો આપણે આપણા ગામની અને આપણે સ્વાસ્થ્યની આપણે પોતે કાળજી રાખવી જોઈએ. જેના કારણે તે પ્રદુષણ ન ફેલાય અને આ બધી બાબતની જવાબદારી એ છે. કારણ કે સરકાર તો એમનું કામ કરતી હોય છે પણ ઘણીવાર શું વ્યક્તિઓ પણ કાળજી લેતા ન હોય છે અને તે પછી એક મોટી અ ભયંકર બીમારીઓ થવાનો પૂરેપૂરી સંભાવના હોય છે. અને તે પ્રદુષણ નું ઉત્પાદન નું એક મોટું કારણ બની શકે છે. જેથી કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ. અને કચરોને કચરા પેટીમાં નાખવો જોઈએ અને આ માવા ધૂમ્રપાન ન કરવા જોઈએ. જેથી કરીને હવામાન નો શોધે અને વૃક્ષો હોવા જો જેથી કરીને વુક્ષારોપણ કરીએ તો અ તેનું ઓક્સિજન એ બધું જળવાઈ રહે અને હવામાન સુધરે અને પ્રમાણ હવામાનમાં વ તેને વાતાવરણ ઠંડુ બને. યોગ્ય અનુકૂળ બને જેથી કરીને વૃક્ષો પણ ખૂબ વાવા જોઈએ. બરાબર ને?
હા ભાઈ તમારી વાત સાચી છે. કારણ કે કંપની બનાવવા માટે લોકો એટલા બધા વૃક્ષોને કાપી રહી છે અને એક કંપની તો આપણા માટે નુકસાનકારક છે જ કારણ કે તમે તેઓ પ્રદૂષણ એવું બહાર કાઢે છે ધુમાડો અને પાણી. તો એ લોકો એવું કરવો પણ જોઈએ કે ઘણા બધો વૃક્ષ વાવા જોઈએ. જેથી કરીને તાપમાન પણ ગર્વાઈ રહે અને લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ મળે. કારણ કે આપ આપણા આમ તમને ખબર જ છે અમાણે વાતાવરણ કેવું છે ગમે ત્યારે તડકો પડે છે અને ગમે ત્યારે વરસાદ આવી જાય છે તો આ આપણા માટે ઘણી ખરાબ ખરાબ બાબત કહેવાય છે આવું હોવાને કારણે કેટલાક વ્યક્તિઓ બીમાર પણ પડે છે તો તેના માટે લો કોઈ પોતાના ઘરે ધ્યાન રાખવું જોઈએ અને પોતે સાવ ચેતી રાખવી જોઈએ અને પ્રદુષણ વાળા વિસ્તારમાં જાય ત્યારે વ્યક્તિએ પોતાના ફેસ પર માસ્ક પહેરીને જ જવું જોઈએ અને બને ત્યાં સુધીમાં એ વિસ્તારમાં જવું ટાળવું જોઈએ અને જે કર્મચારીઓ છે જે વાળી કંપનીમાં કામ કરે છે તો તે લોકો એ પણ માસ્ક પહેરીને જ હંમેશા ત્યાં જવું જોઈએ કારણ કે ત્યાંનું ગંદુ પ્રદુષણ આપણને લાગશે ને પસી આપણને જોખમદારી હિમાયત બીમારી ઊભી થાય છે. તો મારે તો બસ આટલું જ કેવું છે બાકી તમારું શું કેવું છે આ બાબતમાં?
હા સાચી વાત છે કારણ કે કપનીમાં એવા ખુબ જ ભ કેમિકલ નો એવો ઉપયોગ થાય છે જે ઉત્પાદન કરવામાં આવે છે તેમાં એકદમ ભય કર રીતે તેવા ખુબ જ ખતરનાક કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે. જે જેથી કરીને તે શરીર ને ઈજા પહોંચાડી શકે છે અને બીમારીઓનો સામનો કરી શકાય એ પ્રકાર ની બીમારીઓ પણ થાય શકે છે. જેથી કરીને કમનીમાં તમે કીધું તેમ માસ્ક પહેરીને જવું જોઈએ અને યોગ્ય હાથમાં મોજા કપડાં પહેરીને જવું જોઈએ જેથી કરીને કેમિકલ જો આપને લાગે તો તે અ શરીર ની બીમારી ન થઈ શકે એનું પન ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર શું છે કે આવી બધી બીમારીનો ખુબ જ મોટો તકલીફ પડી જાય છે
હા ભાઈ બરાબર છે અને લોકોએ બને ત્યાં સુધી ગાડીનો પણ ઓછો જ ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ગાડીમાંથી જે છે નીકળતો ધુમાડો છે તે વાતાવરણમાં ઓછો ફેલાય અને પ્રદુષણ આપણે જેમ બને તેમ ઓછું કરીએ તો લોકોએ જે આ સરકારે જે યોજના બાર કાડી છે દાખલા તરીકે બસ ડેપો છે રેલવે સ્ટેશન છે તો આ બધા માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને લોકોની ગાડીનો વપરાશ ઓછો થશે તો પ્રદુષણ પણ ઓછું જ ફેલાશે બાકી તમારું શું કેવું છે
હા સાચી વાત છે અને આવી રીતે જો યોગ્ય કાળજી રાખશું તો આપણા પ્રદુષણ થી આપણે બચીશું આપણુ આ આપણા દેશનું અને આપણા ગામનુ વાતાવરણ પણ સુધરી શકે છે જેથી કરીને આપણે પ્રદુષણ થી બચવું જોઈએ અને પ્રદુષણ ઓછું થાય એ માટે આપણે સાવચેતી રાખવી જોઈએ અને આપણે આવનારી આ ભવિષ્યની પેઢી ને પણ આપણે શિખવું જોઈએ કે પ્રદુષણ અટકાવવા અને ઓછું કરવા આપણે શું શું કાળજી કરવી જોઈએ શું કાળજી ન કરવી જોઈએ એ બધું ધ્યાન રા તેને આપણે બધું શીખવવું જોઈએ અને આપણે પણ આપણા જીવનમાં બધા ઓ પ્રશ્નનો ઉકેલ ઉતારવો જોઈએ બરાબર ને
હા ભાઈ તમારી એકદમ સાચી છે તો ચાલો ભાઈ આપણે આગળ પણ આવી રીતના મળશું અને પર્યાવરણ અને પ્રદુષણ ઘણી બધી વાતચીત કરીશું
હા